પાંચ કોલ કરવાના પાંચ કોલના પાંચસો રૂપિયા.
હલો કેમ છો?
હલો કેમ છો તમે? હલો કેમ છો?
હમે મજો હ મજામાં. તમે કેમ છો?
સમય સારું છે.
શું છોકરાઓ શું કરે છે ઘરે? હમ
છોકરાઓ બધા મજામાં છે.
હમણાં વેકેશનમાં છોકરાઓને મોજ છે. છોકરાઓને હમણાં વેકેશનમાં મોજ છે. છોકરાઓ બહુ મજા કરી રહ્યા છે. ને હમણાં પાછી કેરીની સીઝન બી ચાલુ છ કેરીની સિઝન બી ચાલુ છે. એટલે કેરીની સિઝનમાં બી બધ એકદમ મોજ કરી રહ્યા છે. રોજ મેગો આઈસક્રીમ ખાઈ રહ્યા છે. મેંગો જ્યુસ પી રહ્યા છે, મેગો શેક બનાવીને ખાઈ રહ્યા છે. મેંગો જેલી બનાવી એક દિવસ, એક દિવસ મેંગો આઈસક્રીમ બનાવી. એક દિવસ મેંગો શેક બનાવ્યો. બે ટાઈમ તો મેંગો શેક બનાવીએે જ. અમારા ઘરમાં મેગો શેકનો બોવ જ છે. અને અમે મેંગો પાય બી બનાવી આ વખતે. અને કાચી કેરીને બી કાચી કેરીની બી સિઝન ચાલુ છે ને તો આમ પણ ના બનાયવું. આમપનાનું જૂસ બનાયવું. કાચી કેરીનો મોરબ્બો બનાયવો, છુંદો બનાયવો કાચી કેરીનો. કાચી કેરીની તો કાચી કેરીમાંથી અમે લોકોએ ત્રણ જાતના અથાણા બનાઇવા. ગોળ કેરી, ખાટી કેરી હુંદા બનાઇવા, તમે ક્યાં કયા અથાણા બનાઇવા છે?
તમે ક્યાં ક્યા અથાણા બનાઇવા છે?
મને જાણીને ઘણું આનંદ પણ થાય છે, આશ્ચર્યજનક થાય છે તમે આ ટલું બ પણ એવું છે આ આ આ કેરી જેને આપણે કહીએ કાચી અને તૈયાર થાય તો આમ તો આ જે એ ફૂડ એ એટલી બધી વસ્તુઓ જરા કાચી હોય છે તે એનો પણ આપણે ઉપયોગ કરવો બનાઈવુ, અથાણા બાયવા, બો સ તમે
અમે કાચી કેરીની ગોટલી માંથી મુખવાસ બી બનાઇવો.
આસી બનાઇવો?
કાચી કેરીની ગોટલી જે અ અ કેરી હોય પાકી કેરી હોય એનો મુખવાસ પણ બનાઇવો કાચી કેરીને ગોટલીમાંથી મુ ખવાસ પણ બનાઇવો. અમારા જે પતિદેવો છે એને મુખવાસ બહુ ભાવે.
પાસબુક
તો મુક
તો મને કેવું કે કેવું કે મને આનું કઈ યાદ નથી હા મુખવા
તમારી જે કેરી તમે ખાવ છો ને જે સ્વીટ હમ્મ, મીઠી કેરી તમે જે ખાવ છો ને એની જે ગોટ લી આવે ને એ ગોટલી ને કાઢી લેવાની ને અલગ મૂકી દેવાની. પછી જો તમારા ઘરે તડકો આવ તો હોય તો તડકામાં ધોઈને તડકામાં સુકવી દેવાની અને જો તડકો ન આવ તો હોય તો કુકરમાં પાણી નાખી, એમાં મીઠું નાખવાનું. અને એને બાફી લેવાની. પછી એને એની જે ઉપરનું જે કવર હોય ને એને કાઢીને અંદરથી બીજી ગોટલી નીકળે ઈ કાઢી લેવાની, પછી એને છીણી નાખવાની ગોટલી ને ને ઘી નાખી, ઘીમાં થોડું સંચર નાખવાનું, થોડું મરી નાખવાનું. શેકી લેવાનું.
શેકાઈ જાય એટલે થોડીક ઠંડી થાય પછી તમે એને ખાઈ શકો મુખવાસમાં. એના બઉ બધા ફાયદા છે, ઘણા બધા ફાયદા છે. એ બોવ જ પૌષ્ટિક છે અને એ ખાવાથી તમારા પેટની અંદર તમને ઘણો બધો ફાયદો થાય છે.
હા તો તમે સારી મને માહિતી આપો છો હમ્મ આના વિશે તો મને કોઈ દિવસ વિચાઇર્યું જ નતું કે આપણેે એ ગુટલી માંથી પણ અ મુખવાસ જેવી વસ્તુ પણ બનાવી શકીએ છે.
આપણે આ આ આમાંથી આમચૂર પાવડર બી બનાવી શકીએ છીએ, આમમાંથી. કાચી કેરી હોય એને તમારે એનો કો મિક્સરમાં પીસી એને સુકવી દેવાનું તો બજારના આમચુર પાવડર કરતા આમચુર પાવડર સારો પૌષ્ટિક પડે તમને ખાવામાં. અને ઈ નુકસાન બી ન કરે તમને બીજા આમચૂર પાવડર કરતા.
બરાબર.
તમે કોઈ દિવસ બનાઈવો છે, આમચૂર પાવડર.
ના, ના એટલો સમય મને હવે આશ્ચર્ય એ જ થાય છે, કે તમે આટલું બધું સમય કાઢો છો, અને ઘરના લોકનું આટલું ધ્યાન રાખો છો. હરેક વસ્તુ તમે મહેનત કરીને એનું પ્રોપર એનો ઉપયોગ કરો છો. તમને જોઈને હવે મને લાગે છે, મારે ઘણી બધી વસ્તુ શીખવી જોઈએ.
ઓ તો તમે જે જેબી તમે ચોક્કસ પ્રયત્ન કરજો, અને તમને કાઈ બી માહિતી જોતી હોય. તો તમે મને પૂછી શકો છો? હું તમને પૂરી પૂરી માહિતી આપીશ. હું આમાંથી આ આમ આમની આઈસક્રીમ ભી આમના બનાવું છું. મેંગોની આઈસક્રીમ બી બનાવું છું. અને સ્ટોર બી કરી રાખું છું. ક્યારેક મહેમાન આવે તો, ક્યારેક આમનો રસ ફ્ર્રીજમાં સ્ટોર કરીને બી રાખું છું. આપણે અમારા ઘરે, હા. રોજનું જે રસમણાં આમ આવે છે, હમણાં સસ્તા છે, આમ પછી વરસાદ આવી જશે, તો આમ પછી ખરાબ થઈ જશે. તો પછી આપણે એટલો એનો ઉપયોગ નહી કરી શકીએ, આમનો અમે કાચી કેરી ના બી. મોરબો બનાવ્યો છે, તમે બનાવો કાચી કેરી નું
ના, મેં તો નથી બનાવ્યું, મોરબો મારે અઠાણું બનાવાનું પણ વીચાર હતું. પણ મેં ક મારું પ્રમાણ વધતો ઓછો થઈ ગયો. તણું બનાવી જઈશ. અને મારી બધી મહેનત બેકાર થઈ જશે, હું ડરી રહી છું. કે શું કરવું? અઠાણું કેરી તો, હજી પણ મને મળી રહી છે. પણ મારી હિંમત નથી થતી કે, મારું જે બનાવવાનું પ્રમાણ વધતુ ઓછું થયું. તેલ બરાબર નહી, તો કેમકે પાછું એમાં ફંગસ પણ લાગી જાય છે ને. તો એટલે થોડુંક આપણાને માહિતી હોય.
કેટલું? હા, પેલા એક વાટકી જેટલું જ બનાવો તમને એમ લાગે કે તમે તો સરસ રીતે બનાવી શકો છો, તો પછી બીજા વર્ષે બનાવજો. હમણાં એક એક વાટકી જેટ કેટલું બનાવવાનું? તો આ વર્ષનું તો તમારું થાય, હા. અથાણામાં બી તો કેટલી બધી વેરાય ટી બને છે, લસણ નું, અથાણું, ચણા નું, અથાણું પછી ગુંદા કેરી અથાણું, ડોરા નું અથાણું, બિજોરા નું અથાણું આપડે તો કેટ એટલા બધા અથાણા બને છે, એ
તમને બીજોરા વિશે માહિતી છે?
ના, ના. મને આના માહિતી નથી.
બિજોરાનું અથાણું બી બહુ જ ફાઈન બને, એ બિજોરા છે ને. મોટા ઓરેન્જીસ જેવા હોય, ઓરેન્જીસ કેવા હોય?
અચ્છા.
જે એવા એ મોટા મોટા હોય, હા, એયા. સંતરા જેવા મોટા મોટા હોય, થોડાક મોટા હોય, મતલબ એ હા, એ હમણાં જ મળે, હમણાં જ આજ સિજનમાં મળે. અને એ અ જે આપણે સંતરા જે કહી ને. એ એક કિલોમાં લગભગ ક્યારેક એક જ આવે ને, ક્યારેક બે આવે એટલું મોટ ટુ ફોર હોય. ને ઈ પેટ માટે બી બહુ સારું. એનું જે અથાણું બને ને એ પેટ માટે બહુ સારું કેહેવાય છે ખાવાનું. એનાથી પેટમાં બી ઠંડક થાય છે બહું અને એની સાથે સાથે બિજોરાના અથાના સાથે બીજું બી છે અ બિલીપત્ર